આ સોશિયલ મીડિયા સંબતો પર અસર ક્યાં પડે છે
અ એ એનો બધો અસર પડે છે ને કેટલો
બોલો ને હા બોલોને ક્યા અસર પડે છે
ઈનો ખુબ જ અસર પડે છે આપનો ના પે બી પડે છે ને
હા હા કારણ કે લોકો ઘરમાં સાથે બેઠા હોય છતા પણ એકબીજા સાથે વાત કરવાની જગા એ મોબાઈલ્સમાં વ્યસ્ત હોય છે
શું
હા કારણ કે લોકો ઘરમાં સાથે બેઠા હોય છતાં પણ એક બીજા સાથે વાત કરવાની જગાએ મોબાઈલમાં વ્યસ્ત હોય છે
હ મોબાઈલમાં ભી વ્યસ્ત હોય છે ને
હા. અ સાચું પરિવાર સાથે ભોજન કરતા હોય તારે પણ કોઈ રીલ જોય કોઈ ચાર્ટ કરે કોઈ સ્ટેટસ અ દેખવાની
હલો. અવાજ આવે છે તમારે અવાજ નથી આવે મને
આવે છે અભી?
હલો હા આ હવે આવે છે.
હા તો મેં બોલ રહી તી એનાથી ઘરમાં સામસામે વાત કરવાની આદત ઓછી આવે ના
હા તોજ આ અને બધું આવેય છે ને તેના માટે ભી
હા.
હલો.
મેના હેલો. હા આવાજ આવે છે.
આવે છે આ આવે આવે છે.
ઓકે અ વોટ્સઅપ ચેક કરો નેહી એકબાર.
હા ક હ મને લાગે છે કે સોશિયલ મીડિયા સંબંધો પર પણ અસર કરે છે.
હા ટીવી જો અને પુસ્તકો વાંચવા બી મતલબ ફરક પડે છે ને
અ સાચું પરિવાર સાથે ભોજન કરતા હોય છે ને ત્યારે પણ કોઈ રીલ્સ જોએ કોઈ ચેટ કરે કોઈ સ્ટેટસ મૂકે
હા.
હું
હ મિત્રતા પર પણ‌ અ અસર પડે છે ઓનલાઈન વાતો વધારે અને એકચુઅલી ભેટ ઓશી ના
હા. ખાસ કરી કે લોકો બીજા શહેરમાં અથવા વિદેશોમાં રહેતા હોય તો એને તે સોશિલ મીડિયા વરદાન સમાન છે ના
મને તો લાગે જ છે કે સોશિયલ મીડિયા સમ સંબંધો પર અસર કરે છે.
હા કારણ કે લોકો ઘરમાં સાથે બેઠા હોય છે. છતાં પર એકબીજા સાત વાતે કરવાની જગાએ મોબાઈલ મે વ્યસ્ત હોય છે.
હમ અને સાચું પરિવાર સાથે ભોજન કરતા હોય ત્યારે પણ કોઈ રેલસ જોઈએ કોઈ ચેટ કરે કોઈ ટેટસ મૂકે
હા એનીથી ઘરમાં સામસામી વાત કરવાની આદત ઓછી થાય છે.
હ મિત્રતા પર પણ અસર પડે છે ઓનલાઈન વાતો વધારે અને જ્લ ભેટ ઓછી
હા હા વિચ્યુઅલ દુનિયા ક્યારેકે વાસ્તવિક સંબંધોને કમજોર બનાવી દે છે.
હ પણ મને એક વાત તો ક કવિ છે સોશિયલ મીડિયા વ્ય વ્યવસાય માટે ખૂબ છો છોક્કત છે.
છે ના પણ મને એક વાત કહેવી છે સોશિયલ મીડિયા વ્યવસાય માટે ખૂબ અ શક્યના
હમ ખુબ ચોક્કસ છે અને ખુબ ખરાબ બી છે એ દેખન ગ તો બાકી વ સારું સારું છે બાકી ખરાબ છે
હા વ બાત તો‌ હૈ
હમ હમ એટલા માટે પણ અમ જેમકી
હા હલો
ખૂબ પણ મજામાં શું કે હા મને પણ એ જાણવાની ઈચ્છા છે કે આ બ બંનેમાંથી શું વધારે ઉપયોગી છે?
હ ફિરસે બોલો ની
અ અ હું પણ મજામાં હા મને પણ એ જાણવાની ઈચ્છા છે. કે આ બંનેમાંથી શું વધારે ઉપયોગ
એ સબ એ વિષય સારું છે ન કે અ ખુબ જ સોશલ મીડિયા પે મતલબ સોશિલ મીડિયા અને વ્યવસાય
હમ હમ હારું છે.
બિલકુલ પેલે વ્યવસાય માટે કેવલ દુકાન જાહેરાત અથવા લોકો સુવિધા હમ મોજુબાને પ્રચાર કરના હોતે પણ હવે સોશિયલ મીડિયા દ્વારા ઘર બેઠે હજારો લોકો સુધી પહોંચી શકાય છે.
હા અને બાકી વસ્તુ સારું છે બાકી ખરાબ છે તે દેખન ગાતું પણ તે આપણા પરસે જોએ છે ને એટલે
હા આજે નાનાથી મોટા વ્યવસાય સુધી બધા સોશિયલ મીડિયા નો ઉપયોગ- કરે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, વોટ્સઅપ, યુટ્યુબ આ બધા વ્યવસાય માટે ખુબ કામ લાગે છે હા સુનો નની એક બરા તો આપ વોટ્સઅપ ચેક કરો ને તુમારા મેને સોશલ મીડિયા પે કુછ ભેજા હ ચેક કરો ને
હા દેખે ન મેને.
હા તો ભાઈ
અને એ સુકેચ હ પણ હા આજના નાનાથી મોટા વ્યવસાય સુધી બધા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે જેમકે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપ યુટ્યુબ આ બધા વ્યવસાય માટે ખુબ કામ લાગે છે.
હા સોશિલ મીડિયા તે કેવી રીતે મદદ કરે છે?
હેલો
સોશિયલ મીડિયા માટે વ્યવસાય માટે કેવી રીતે મદદ કરે છે?
અ કેવી રીતે મતલબ ફોટો વગેરે લખીને ફોટો જોઈને ગ્રાહકને વસ્તુ વિશે જલ્દી સમજ પડે છે ને જો વસ્ત તુ સુંદર રીતિ રજૂ કર કરવામાં આવે તો લોકોને રસ વધે છે.
હા અને સૌથી પહેલા તો સોશિયલ મીડિયા દ્વારા આપને આપ ના પ્રોડક્ટ અથવા સેવાની જાહેરાત કરી શકે છે. જેમકા કપડાં, બ્લાઉજ, જ્વેલરી, હોમમેડ વસ્તુઓ, ખાના કેક, મહેંદી, બુટિક સર્વિસ આ બધું ફોટો એન્ડ વિડીયો દ્વારા બતાવી શકાય.
હા અ જેમ વોટ્સઅપ વોટ્સઅપ પણ વ્યવસાય માટે ખૂબ ઉપયોગી છે ને.
હા જરૂર વોટ્સઅપ દ્વારા ગ્રાહક સાથે સીધી બાત કરી શકાય ફોટો મોકલી શકાય ઓર્ડર લઈ શકાય પેમેન્ટની માહિતી આપી શકાય અને ડિલિવરી વિશે જણાવી શકાય
હા. એટલે એટલે સોશિયલ મીડિયા ગ્રાહક સાથે સંબંધો મજબૂત બનાવામાં મદદ કરે છે.
હા સોશિયલ મીડિયા થી નાના વ્યવસાયને શું ખાસ ફાયદા થાય?
હલો. હ સોશિયલ મીડિયાથી નાના વ્યવસાયને શું ખા ખાસ ફાયદા થાય?
ના વ્યવસાય માટે આ સય મોટી છે. કારણ કે મોટી જાહેરાત માટે પૈસા ના હોય તો પણ મોબાઈલ થી ફોટો ફોટો કાઢી પોસ્ટ બુક મુકી સ્ટેટસ મૂકી રીલ બનાવી વ્યવસાય ન પ્રચાર કરી શકાય
હમ. અને વાહ એટલે ખરો બેઠક સ્ત્રીઓ પણ પોતાનો વ્યવસાય શરૂ કરી શકે.
હા જરૂર. કોઈ સ્ત્રી સિલાઈ કામ કરતી હોય બ્લાઉઝ બનવાતી હોય બ્યુટી પાર્લર કરતી હોય નાસ્તો બનવાતી હોય રાખડી જ્વેલરી મેહંદી આર્ટ વર્ક કરતી હોય. તો એ સોશિયલ મીડિયા દ્વારા ગ્રાહક મળી શકે છે.
હમ. અને સોશિયલ મીડિયા પર રોજ નવીન પોસ્ટ મૂકવાથી શું ફાયદા થાય?
આથી અતિ ફાયદા અ લોકોને તમારા વ્યવસાય વિશે યાદ રહે છે નવા પ્રોડક્ટ ઓફર ડિસ્કાઉન્ટ કસ્ટમર રિવ્યૂઝ આ બધું શેર કરવાથી લોકોને વિશ્વાસ વધે છે, અને બિકરી વધી શકે છે.
યુટ.
યુટ્યુબ પણ વ્યવસાય માટે ઉપયોગી બની શકે અ જેમ કે કોઈ સિલાઈ શીખવાડતું હોય રેસીપી બનવાતું હોય બ્યુટી ટીપ્સ આપતું હોય. ક્રાફ્ટ શીખતું હોય તો યુટ્યુબ ચેનલ દ્વારા પ્રસિદ્ધિ મેળવી શકે શકે છે અને વ્યવસાય વધી શકે છે.
હા. સોશિયલ મીડિયાથી કેવળ શહેરમાં જ ન નહીં પણ દૂર દૂરના ગ્રાહક સુધી પણ પહોંચી શકાય ને.
હા એ તો સૌથી મોટા ફાયદામાં નો એક છે સોશિયલ મીડિયા વ્યવસાય ને કેવલ આસપાસ સીમિત ન રાખે પણ રાજ્ય દેશ અને ક્યારેક વિદેશ સુધી પહોંચાડી શકે છે.
પણ સોશિયલ મીડિયા પર વ્યવસાય કરવા માટે માટે શું સાવધાની રાખવી જોઈએ.
સૌથી પહેલી વાત તો સાચી માહિતી મુકવી. પ્રોડક્ટ જેવો હોય એવી જ ફોટો અને માહિતી આપવી ખોટી જાહેરાત ન કરવી.
હમ અને અ એક શું કેહે આપણા સોશિયલ મીડિયા પર સ્પર્ધા પણ ખૂબ હોય છે ને?
છે ને.